એ ભાઈ દિવસે યાદ કર્યો.
એકદમ મજામાં, તુ કહે તારે શું સમાચાર છે? ફેમિલીમાં બધા કેમ છે?
અહીં પણ બધા એકદમ મજામાં છે, બસ રોજનું એજ રૂટીન સવારે ઉઠવાનું, ઓફિસ ભાગવાનું અને સાંજે થાકીને ઘરે આવવાનું, તારું કેમ કેવું ચાલે છે?
અરે ભાઈ એ સેમ ટુ સેમ લાઈફ જાણે એક ટાઈમટેબલ બની ગઈ છે, સવારે એલારમ વાગે એટલે સમજી જવા લેવાનું કે રેસ શરૂ થઈ ગઈ, પણ ચાલ્યા કરે, વીકેન્ડમાં થોડો આરામ મળી રેય એટલે પાછા સોમવાર માટે બેટરી ચાર્જ થઈ રે.
હા સાચી વાત છે, પણ તું આજકાલ સવારે વહેલો ઉઠે છે કે હજી પણ એવો જ મોડો ઉઠવાનો છે?
ના ભાઈ ના, હવે તો સુધરી ગયો છું, સવારે સાડા છ વાગે ઉઠવુ ઉઠવું જ પડે છે, કારણ કે ટ્રાફિક વધતો જાય છે, જો મોડીન નીકળું તો ઓફિસ પહોચમાં જ દોઢ કલાક નીકળી જાય, તું સવારે યોગ કે જીમ એવું કંઈ કરે છે કે પછી સીધો ચા નાસ્તો?
અરે મેં હમણાં જ નજીકના પાર્કમાં સવારે વોકિંગ કરવાનું ચાલુ શરૂ કર્યું છે. અર્ધો કલાક ચાલી લઈને એટલે આખો દિવસ એનર્જી રહે છે. તારે પણ કંઈક આવું જ શરૂ કરવું જોઈએ, આખો દિવસ કમ્પ્યુટર સામે બેસી રહેવાનું હોય એટલે શરીર જામ થ થઈ જાય, નોકરી અને કરિયરની વાતો
સાચી વાત છે તારી. મારે પણ ફિઝિકલ એક્ટિવિટી વધારવી પડશે, અચ્છા તારી ઓફિસમાં કેમ કેવું ચાલે છે? પેલો નવો પ્રોજેક્ટ મળવાનો હતો, એનું શું થયું?
હા, એ પ્રોજેક્ટ ફાઈનલી આપણને મળી ગયો છે એટલે જ આજકાલ કામનું ભારણ થોડું વધારે છે, ક્લાયન્ટસ બહુ ડિમાન્ડીંગ્સ ડિમાન્ડીગ છે. રોજ નવી રિક્વાયરમેન્ટ લઈને આવી જાય. તારી કંપની માં કેવું છે સેલેરી ટાઈમ પર આવે છે? છે ને
પર આવી જાય છે પણ એની સાથે કામ પણ ડબલ થઈ ગયું. છે. અમારા ત્યાં હમણાં નવું સોફ્ટવેર ઇમ્પ્લમેન્ટ થઈ રહ્યું છે એટલે રોજ મોડું થાય છે. ક્યારેક તો એમ થાય કે આ આઈ ટી લાઈન છોડીને કઈ નવો મોટો બિઝનસ સારું કરી દઈએ.
અરે ભાઈ બિઝનસમાં પણ શાંતિ નથી હોતી ત્યાં ચોવીસ કલાક ટેન્શન રહે. નોકરીમાં એટલીસ્ટ શનિ, રવિ તો આપણા હાથમાં હોય. તારા બોસ કેવા છે હજી પણ પેલા જૂના ખડુસ બોસ જ છે કે બદ લાયા
ના એ તો ગયા વર્ષે જ બદલાઈ ગયા નવા બોસ ઘણા સારા અને સપોર્ટિવ છે. કામ ની બાબત માં થોડોક કડક છે. પણ તેમનું ધ્યાન રાખ રાખે છે. તારે ત્યાં મેનેજમેન્ટ કેવું છે?
અમારે ત્યાં પણ સારું છે. બસ આ વર્ક ફ્રોમ હોમ બંધ થઈ ગયું ને એટલે જ હવે રોજ ઓફિસ જવું થોડુંક કંટાળાજનક લાગે છે. પહેલા ઘરે બેઠા કામ કરવાની જે આદત પડી ગઈ હતી ને એ હવે નડે છે.
સાચુ કીધું. ઘરેથી કામ કરવાની મજા જ અલગ હોય. ફોર્મલ પહેરવાની પંચાત નહી અને ટ્રાફિક નું ટેન્શન નહી પણ હવે તો દુનિયા પાછી નોર્મલ થઈ ગઈ છે એટલે આપણે પણ એડજસ્ટ થવું પડશે.
એ બધું તો ચાલ્યા કરશે પણ એ કહે કે ગઈકાલથી મેચ જોય કે નહી? શું રોમાંચક મેચ હતી.
અરે હા હું એ જ કહેવાનો હતો. છેલ્લી ઓવર સુધી શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. પેલી સિક્સર જે વાગી ને એને આખી મેચ પલટી નાખી. મેં તો રાત્રે બાર વાગ્યા સુધી જાગીને આખી મેચ જોઈ.
મે પણ છેલ્લી ત્રણ ઓવરોમાં જે રીતે રન ચેસ કર્યા એ અદભુત હતું. મને તો એક સમય લાગ્યું કે અમારે હારી જઈશું પણ આપણી લોઅર ઓર્ડર બેટિંગ કમ કમાલ કરી દીધી. તારો ફેવરિટ પ્લેયર કોણ છે અત્યારે?
જો ભાઈ વિરાટ અને રોહિત તો હંમેશા ઓલ ટાઈમ ફેવરેટ રહેશે જ પણ અત્યારે પેલા નયા નવા યંગસ્ટર જે રીતે રમી રહ્યા છે ને એ જોઈને બહુ મજા આવે છે. તેમનું ફ્યુચર સેફ લાગે છે અને શું લાગે છે આ વખ વખતે આપણે વર્લ્ડ કપ જીતીશું કે
જો ટીમ આવી જ રીતે ફોર્મમાં રહી અને પ્લેયર્સ ફિટ રહ્યા તો પૂરેપૂરી સંભાવના છે પણ ક્રિકેટ જે ભાઈ કઈ કહી ન શકાય. એ દિવસે જે સારું રમે એ જીતે અચ્છા તું ફૂટબોલ ફોલો કરે. છે આજ કલ
હા યુરોપિયન લીગસ જોઉ છું. ક્યારેક ક્યારેક વીકેન્ડ મોડી રાત્રે મેચ હોય છે એટલે લાઈવ જોવાનું મજા આવે છે. ખાસ કરીને રિયલ મેડ્રિડ અને બ્રાઝિલોની વેચ મેચ હોય ત્યારે તો મિસ ત્યારે તો મિસ જ ના કરાય, તું ફૂટબોલ જોવે છે.
હું ક્રિકેટ જેટલો ક્રેઝી નથી ફૂટબોલ માટે પણ હા વર્લ્ડ કપ હોય ત્યારે ચોક્કસ જોઉં છું ફૂટબોલની સ્પીડ અને સ્ટેમિના જોઈને ખરેખર નવાઈ લાગે છે. નેવું મિનિટ સુધી નોનસ્ટોપ દોડવું એ કંઈક નાની વાત નથી.
સાચી વાત છે. એ લોકોની ફિટ ફિટનેસ નેક્સ લેવલની હોય છે. આપણાથી તો પાંચ મિનિટ દોડાય તો યે શ્વાસ ચડી જાય ભવિષ્યના પ્લાન્સ અને વિકેટ
હા હા સાચું કીધું અ. ચહા શ શનિ રવિ નો શું પ્લાન છે તારો કઈ નવું મૂવી જોવા જવાનું છે. કે ઘરે જ આરામ.
આ શનિવારે તો વિચાર છે કે ઘરની થોડી સાફ સફાઈ કરું અને બાકીનો ટાઈમ આરામ કરું રવિવાર કદાચ સાંજે કોઈ સારા કાફેમાં મિત્રો સાથે જમવાનું થાય તારો શું પ્લાન છે? કઈ આઉટિંગ કે એવું કઈ
મારો વિચાર છે કે આ વીકેન્ડ્સમાં ફેમિલી સાથે નજીકના ક્યાંક વન ડે પિકનિક કે લોંગ ડ્રાઈવ પર જઈએ. રોજની ધમાલમાંથી થોડો ચેન્જ મળી જાય. ચોમાસાની સીઝનમાં સીઝન શરૂ થવાની છે એટલે વાત તાવરણ પણ મસ્ત છે.
વાહ, બઉ સરસ પ્લેન છે. ખરેખર ક્યારેક સિટી લાઈફની દૂર પ્રકૃતિની વચ્ચે જવું જ જોઈએ. મન એકદમ ફ્રેશ થઈ જાય, પાછા આવીને મને ફોટો મોકલજે.
હા, ચોક્કસ મોકલીશ. અચ્છા મિત તું પેલી નવી વેબ સિરીઝ વિશે વાત કરતો હતો, એ કઈ હતી? મારે આ વીકેન્ડમાં જોવી છે.
અરે પેલી સસ્પેન્સ સિરીયલ સિરીઝ છે. ને ઓટીટી પર. આવી છે તે, બહુ મસ્ત સ્ટોરી છે. તું જોવાનું શરૂ કરીશ એટલે તને પૂરા કર્યા વગર ચેન નહીં પડે. હું તને એનું નામ વોટ્સઅપ પર મોકલી આપીશ.
હા, ચોક્કસ મોકલજે. સસ્પેન્સ થ્રી થ્રીલ્સ મારો ફેવરિટ જોનર છે.
ચાલ મિ મિલન, હવે ઘણા સમય થઈ ગયો. તારા પર ડિનર નો ટાઈમ થઈ ગયો હશે, અને મારે પણ થોડું ઘરનું કામ પતાવવાનું છે.
હા ભાઈ. જોત જોતામાં અડધો કલાક ક્યાં નીકળી ગયો ખબર જ ન પડી. બધું મજા આવી. તારી સાથે વાત કરીને ઘણો સમય પછી આવી શાંતિ શાંતિથી વાતો થઈ.
હમ્મ. મિલન શું ચાલે બીજું તારા ઘરે બધા મજામાં ને?
હા હો. મારા ઘરે બધા મજામાં જ છે ભાઈ. તારા ઘરે?
હા બધું શાંતિ જ છે હો. તારા પપ્પા નું હમણાં કઈ ઓપરેશન થયું?
હા મારા પપ્પાનું ઓપરેશન થયું તું. હવે તો સારું છે મારા પપ્પાને.
ઓકે સારું મને વાત મળી હતી મારે મયુર જોડે વાત થઈ ને ત્યારે એને મને કીધું તું.
હા, મયુર હતો ત્યાં ઓપરેશન દરમિયાન.
હમ સારું સારું, બીજું શું હવે?
બીજું કઈ નહી નોકરી એ જાય બસ.
હ શાંતિ વાળું જીવન છે. કેમને તો તમારું તો.
હા ચાલ્યા કરે.
હમ, બીજું કઈ ઇન્વેસ્ટ કરસ કે તું?
નય બીજું કઈ ઇન્વેસ્ટ તો નથી.
નય? તો ઇન્વેસ્ટ તો કરવું જોઈએ આપડે બેંકમાં ખોટા પૈસા પડ્યા રે એના કરતા તો ઈન્વેસ્ટ કરજે.
હા, તારે કઈ હોય તો કે. મને એવું ઇન્વેસ્ટ માટે.
જો હું એમ નથી કેતો કે તારે સ્ટોક માર્કેટમાં પૈસા નાખ દેવો બધો કે એમ નથી. જે એસઆઈ ને એ બધું છે, ઓપ્શન એ કરવું જોઈએ એસઆઈપી ખબર છે, તને?
નય તું મને કે થોડું.
એસઆઈપી માં કઈ રીતે કે તારે દર મહિને થોડું થોડું અમાઉન્ટ જમા કરાવનું એસઆઈપીમાં નાખવાનું એમજ જેમ કે પાંચસો હજાર પંદરસો એ રીતે
એવી રીતે
હા અને પછી લોંગ ટર્મ થાય જેમ કે દસ વરષ પછી એટલે એ તારા પૈસા બધા ભેગા થયા હોય અને એ તું એાય લઈ શને એમાં તને ઇન્ટરેસ્ટ પણ બઉ સારું મળે.
હા તો એવું કરીશ ચાલ ને
બાકી તારી પાસે એફડી નો પણ ઓપ્શન છે, એફડી કરાવ ને તો એ પણ સારું છે, અત્યારે ગવર્મેન્ટની જાઝ સ્કીમ છે, એફડી માટે
હા તો હું એવું પ્લાન કરીશ.
હમ આપડે જે એફડી માટે એસબીઆઈ બેંકમાં છે, ને કે કળશ કરીને છે સ્કીમ કળશ એફડી કરીને એમાં કઈ રીતનું હોય કે સપોઝ તું એક લાખ રૂપિયાની એફડી કરાવ અને સપોઝ તું પાંચ વર્ષ માટે કરાવો એફડી તો એના તને કઈક તેર પર્સન્ટ જેવું ઇન્ટરેસ્ટ રેટ મળે.
એવું છે, એમને
હા એટલે બહ સારું તને મળે એમાં ઇન્ટરેસ્ટ
હા તો એવું કરી ને
હા હા
બોલ બાકી બીજું
બીજું તો હમણાં ફરવા જવાનું પ્લાન છે, અત્યારે તું ફ્રી હોય તો આપડે મળીએ તો પછી કઈક કરીએ ફરવા જવાનું
હા તો હા તો એવું કઈક પ્લાન કરીએ.
હા તે વાંધો નને એવું તને છે, ને સાંજે ફોન કરીશ ઓકે
એ હું આઠ નવ વાગે ફ્રી થઈ જઈશ.
ઓકે તો હું તને આઠ નવ વાગ્યાની આજુબાજુ ફોન કરી જમીને પછી આપડે ક્યાંક જઈય બેસવા
સવારે તું મંદિરે જશ કે
મંદિરે હા સવારે હું જાઉં વેલો ઉઠીને સવારમાં.
સારું સારું હું પણ હમણાં વિચારું છું કે સવારે ઉઠીને જાાવ પણ આ ઓફિસ ના ટાઈમિંગ ના લીધે જવાતી જ નથી. એક તો મારે લેટ ઉઠાઈ જાય. પાછું ટ્રાફિક એટલું હોય એટલે મંદિરે જવાનો ટાઈમ જ નથી રહેતો
એવું છે, એમને
સાંજે જાઉં છું, હવે તો ઓફિસ આવું પછી ફેશ થઉું પછી મંદિર સીધો બેસું બેસું થોડું ઘણું નેચરમાં મસ્ત ત્યાં આપડા મંદિરે ઝાડ કેટલા છે, બધું બઉુ સારું છે.
હા સારું
હમ સારું હાલો તો પછી વાત કરી હવે
હા હા સાંજે મળે બાય